હા હજે
હા હા કપ્લેટ આવે છે બોલો બોલો
બાજ બસ બસ મજામાં તમે શું કરો બાકી?
બસ અહિયાં વરસાદ ચાલુ છે
ઓ હો અમારે અહિયાં વરસાદ ચાલુ છે એટલે જ તમે યાદ કરે કે લાવો ને આમને ફોન કરીએ
ઓહો હો હો
તારે. કે તમને યાદ કર્યા કે વરસાદ વધ ને આ માણસ વધતા સારું વધ્યું.
હા એતો વાત સાચી કીધી તમે. આપણા મિત્રો સાથે હોઈએ તો ઘણી જ મજા આવતી હોય વરસાદમાં.
હા એટલે જ તમને યાદ કર્યા કે વરસાદમાં તમે હોય ગમ મજા આવે કે ભઈ વાતાવરણ ઠંડુ હોય અને તાજું હોય અને પાછું વરસાદ પડતો હોય અને આજુબાજુમાં આમ થોડુંક વાવાઝોડા જેવું પવનથી જે હમ. છાંટા આવતા હોય તો આમ વાતાવરણ સારું લાગે. નાબદાજુ મજા આવે એમ.
હા અને આપડે આમ કોઈને પણ વરસાદ શરૂ થાય એટલે સૌથી પેલા આપડે આમ પૂછે કે શું યાદ આવે. તો ઘણા લોકો આમ કેતા હોય કે ગરમા ગરમ ચા અને ક ખરાબ ભજીયાને માટી સુગંધ આ એક એક આમ ખાસિયત છે વરસાદ વરસાદ આવે ને ત્યારે એની.
હા એ વાત તો તમે સાચી કીધી કે પણ વરસાદમાં એટલે પેલો વરસાદ હોય ત્યારે જ પા માટીની સુગંધા આવે બાકી તો બીજા બધા વરસાદ માટે ના આવે કેમકે વરસાદ પડી ગયો હોય પેલા. પણ બીજું તમે જે કીધું ચા પગોડા કે ભાઈ બટાકા પોવા જે ગોટા છે કે એવું બધું ખાવાનું તો બનતાાય જ કેમકે વાતાવરણ ઠંડુ એટલે અંદર થી ગરમ ખાવાનું જ મન થાય. એટલે તમે એ વાત તો બરોબર કીધી છે.
હા એ તો વાત સાચી છે. ને ભારતમાં કેવું કે મોસ્ટલી ત્રણ ઋતુ હોય. ઉનાળો ચોમાસું ને શિયાળો દરેક ઋતુનું આમ પોતાનું આગવું મહત્વ આપણે જોતા હોઈએ. પણ જો સૌથી મનગમતી ઋતુ ની કરીએ તો ઘણા લોકો એમ કે ચોમાસુ.
હા એટલે જુઓ ને ચોમાસામાં આમ જોઈએ તો ફરવામાં આમ જોઈએ તો રોમાંચ વાળી વસ્તુ જ થઈ શકે જો તમે પર્વતીય વિસ્તારો ને એવા બધામાં જ આવતો એડવેન્ચર ટાઈપ અને જો જો વરસાદ ના લીધે તમને એક તો આજુબાજુમાં લીલોતરી ને એવું બધું વધારે જોવા મળે એટલે તમે કોઈ વિસ્તારમાં જાઓ તો સારું એવું અ વાતા એટલે કે એન્વાયરમેન્ટ જોવા મળે. અને સિટી ના લોકોને આવું એન્વાયરમેન્ટ ગમે કે થોડુંક પર્વતો હોય કે લીલોત્રી હોય અને આજુબાજુમાં પર્યાવરણનું એવું સારું એવું હોય એન્વાયરમેન્ટ તો મજા આવે એમ એટલે આમ જોઈએ તો ચોમાસું એમાંય એન્ડિંગ ન ટાઈમ હોય અને શિયાળાની શરૂઆત નો ટાઈમ હોય એ તો બેસ્ટ ટાઈમ ફરવા માટે આવી બધી જગ્યાઓ એ
હા એ તો સાચી વાત છે અને ઉનાળાની કાળઝાટ ગરમી પડે પછી જે કાડા વાદળો ઘેરાય અને વીજળી ચમકે અને વરસાદના જ ટીપ્યા વરસે ત્યારે સમગ્ર વાતાવરણ જ બદલાઈ જતું હોય છે ઝાડ પાાડ આપડે જે ઉનડામાં પર્વતીયો વાળું વિસ્તાર કીધું તમે તો ત્યાં કેટલું સૂકાયેલું જોવા મળતું. હોય છે પણ જયારે વરસાદ પડે ને આખી જગ્યા જ આમ લીલી છમ થઈ જતી હોય છે. પછી નદીઓ અને તળાવ પણ આમ ભરાઈ જતા હોય છે ખેડૂતના ચેહરા, આમ, ખુશી આઈ જાય છે કેમ કે એના વરસાદ ની જે રાહ જોઈ રહ્યો હોય. અને વરસાદ આવી જાય ત્યારે એ ઘણો જ ખુશ થતો હોય છે. અને બાળકોને તો વરસાદમાં રમવાનો તો ઘણો દ આનંદ આવતો હોય છે.
હા ઈ તો છે પણ જુઓ ને આપડે, એક તો ઉનાળા માં લોકો તપ્યા હોય મા માથું બી તપ્યું હોય અને માણસ, બી તપ્યા હોય કે આ શું ઉનાળો આખો દિવસ ગરમી ગરમી ગરમી, અને જયારે પહેલો વરસાદ આવે એટલે કે, અ કે હાસ હવે તો ઠંડી અ ઠંડી ચાલુ થાય એમાંય પાછુય એવું થાય. ઠંડુ વાતાવરણ થયું અને એમાંય પાછું એવું થાય કે પહેલો વરસાદ આયો, હવે અઠવાડિયા કે થોડાક એટલે એક બે અઠવાડિયા દસ પંદર દિવસ, સુધી વરસાદ ના આવ, તો પાછું વાતાવરણ ભેજ વાળું થાય ને એના લીધે ગરમી વધે. તો પાછું બફારો મારે એટલે કે કે વરસાદ તો આયો. પણ જેવો જોઈતો હતો એવો ના આયો એટલે પાછું એમાંય કે કે, આવું ને તેવું એટલે બધી એવી વાત,
હા એ તો સાચી વાત છે અને આ વરસાદ અને ચા નો પણ એક અનોખો સંબંધ છે કઈ, ભાર અ ભારતમાં આમ વરસાદ અને ચા નું, એ સંબંધ આમ ખુબ જ ખાસ હોય ને એ પણ આપણે કહી શકીએ કેમ કે, વરસાદ હોય અને હાથમાં જો ગરમ ગરમ, ચા નો કપ હોય તો મજા જ આમ ઘણી આવી જાય.
હા એતો છે કે ભઈ વરસાદ હોય ગરમ ચા હોય પછી ગમે તે, એની જોડે ગરમ ગરમ પકોડા કે બટાકા પોવા કેવાય કે અમુક જે, બિસ્કીટ કે ગમે તે જે તમે જા જોડે ખાતા હોય. એવો એટલે આમ મજા આવે કે વાતાવરણ છે. અને એમાંય પાછા અમુક તો ગોટા જ કે વરસાદ આવે ચલો ગોટા બનાવો હવે ઘરે,
એવી વાતો,
હા એ તો સાચી વાત કીધી. અને એ સમય તો આપડે પરિવારના બધા સભ્યો સાથે બેસીને પણ ઘર આ ગરમ ચા અને ભજીયાનો નાસ્તો કરતા હોય એ છે એની મજા માણતા હોય એ છે વરસાદમાં,
હા એટલે જુઓને આપડે નાહવા માટે ઉનાળામાં લોકો શું કરે, કે ભઈ વોટર પાર્ક જઈએ આમ જઈએ તેમ જઈએ. જયારે આપડે ચોમાસુ આવે એટલે બધા ભેગા થઈને ગમે તે હોય. ચલો વરસાદ આવે ફૂલ તો હવે નહી આઈએ નીચે જઈને કશું કઈ કરવું નહી. ફરવા બી નય જવું કઈ નહી નીચે ફરીને આંટો મારીને આઈએ મસ્ત એટલે, છોકરાઓને મોટા બધા ભેગા થઈને અ એન્જોય કરે એમાં,
હા એ તો વાત સાચી છે. અને વરસાદની મજા જ આમ કંઈક અલગ છે આપડે તો નાના હતા ત્યારે પેલી કાગળની હોળી તરાવ વતા અને મિત્રો સાથે ફરવા જતા. અચ્છા લીલાચમ પહાડો પણ જુવાનું પછી ધૂધ ધૂધની મુલાકાત લેવી હાલ તો કેવું કે ચોમાસું ચાલુ થાય એટલે, ધૂધમાં અ મજા આઈ જાય આપણને, અને ગરમ મકાઈ મક્ મકાઈ ના ડોળા તો આપડણે જાણતા જ છીએ કે મસ્ત એવા, મકાઈ ના ડોડા બાફેલા હોય ને એની ઉપર મીઠું મરચું ભભરાયેલું હોય ને એક લીંબુ નીચું અ ઘસીને આપે એટલે એની ખાવાની કંઈક મજા જ અલગ થઈ જતી હોય છે.
હા. એ વાત તો તમે બરોબર કીધી કે ભઈ હોય. વરસાદમાં મકાઈના ડોડા ને એવું બધું તો ખઈએ જ આપણેે અને ના હોય આપડા ના મળતું હોય તો ય આપડે આજુબાજુમાં જઈને લઈ આઈએે કે ના ભાઈ વરસાદ પડે છે મકાઈ ડોળાને એ ખાવું જ પડશે. એટલે અમાર બાજુ એટલે ડાકોર બાજુ તો ગલતેશ્વર જઈ આઈએે. કે ત્યાં તો મળશે એટલે મળશે જ અને જોડે જોડે ત્યાં ગલતેશ્વરમાં તાગરમાં જે પાણી હોય એ ત્યાંના પુલ ઉપરથી જતું હોય એટલે જોવાની આમ મજા બી આવે કે ભાઈ પાણી જાય છે. અને અમુક જોઈએ તો એવું કહીએ કે ભઈ વરસાદ વધારે પડે તો એ પૂર ની શક્યતાઓ એટલે પૂર આવે અને આમ નુકસાન બી થાય કે આજુબાજુ ના ગામડાઓમાં બી. જે નદીની નજીકના હોય.
હા એ તો સાચી વાત કીધી તમે વરસાદના આપણે આમ ગેરફાયદા હોય ને તો એ પણ કહી શકીએ કે વધારે પૂર આઈ જાય. રસ્તાઓ ખરાબ થઇ જતા હોય. ટ્રાફિકની સમસ્યા થતી હોય અને રોગચાળો પણ ઘણો ફેલાઈ જતો હોય. આડરે રોગ અને ચોમાસામાં તો જોઈએ આપણે મલેરિયા ને મચ્છરોથી થતા રોગ એને તો ઘણા જ ફેલાઈ જતા હોય છે.
હા એટલે જોવાના આમ સિટીઓમાં જોઈએ તો પાણી ભરાઈ જાય એટલે આમ અ નોર્મલી જે જનજીવન હોય એ ઠપ થઈ જાય કે ભઈ અ નોર્મ અ. લાઈટની સગવડ બી એટલે લાાઈટ બી બંધ થઈ જાય અને અ આ કઈક લેવા જવું હોય તો એ બી ના જઈ શકાય કેમ કે બહાર તો આપડે એક માણસ આખો અંદર ડૂબી જાય. એટલું તો પાણી ભરાય રહ્યું હોય તો પછી માણસ બી કેમનો જઈ શકે. અને અમુક જે નીચેના એરિયા હોય સિટીમાં તે તો આ ઘર તણાઈ ડૂબી જ જાય તો એ એમને કેવી રીતે એમ ઘરવકરી બી અ આખી ફેઇલ થઈ જાય એટલે આમ ત અ હાલાકી મુશ્કેલ એ સહન કરવી પડે.
હા એ તો સાચી વાત કીધી તમે અને ચોમાસું તો માત્ર એક આમ ઋતુ નહી પણ ખુશીઓ અને યાદો અને કુદરત સાથે જોડાવાનો એક સુંદર સમય છે એ પણ કહી શકીએ આપણે.
હા ઈ તો છે પણ આમ જોઈએ તો બીજી બાજુ આ પૂરની વાત કરીએ. તો આજુબાજુના ગામડાઓને નુકસાન થાય. બીજું તો જે નિચેવાળા વિસ્તાર હોય ત્યાંના લોકો જે રહેતા હોય આમ નોર્મલી એવા ઉપ અ અમીર કે એવું કઈ હોય નઈ. તો એમના ઘરને બી નુકસાન થાય એટલે એમના માટે બી અઘરી વસ્તુ થઈ જાય છેલ્લે. અને જોઈએ તો એમને આમ સર્વાય કરવું મુશ્કેલ થાય.
હા અને એ તો આપડે કઈ બરાબર છે. પણ જોડે જોડે આપડે જોતા હોઈએ. ને તો કોક ફૂટપાથ પર અ રહેતા. જે લોકો ઓ છે. ને એમને તો ઘણી જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે.
હા એ વાત તો બરોબર કીધી કે ફૂટપાથ વાળા માણસો છે. કે આજુબાજુના જે. ખુલ્લામાં જે રહેતા હોય. જેમને ઘરની સમસ્યાઓ હોય. તે એ લોકોને બી એ થાય. અને અમુક વખતે તો કેવું કે. ઝાડ વાળ પડે. આ વાવાઝોડાના લીધે તો અમુક વખત જે. નિર્દોષ માણસ હોય. એમને બી નુકસાન થતું હોય છે. પર્વતીય વિસ્તારોમાં જુઆ ભૂસ્ખલન થાય. કે પછી અ ઉપરથી જે પથરા હોય મોટા કે જળ કે એવા બધા નીચે પડ્યા. રસ્તા ઉપર તો ત્યાં આવી રસ્તા ને બી નુકસાન થાય. અને અમુક જે ગાડીઓ કે એ વખતે વાહનો જતા હોય. કે એમને બી નુકસાન થાય ને માણસ ને બી ઈજાઓ ને એવું બધું થાય છે.
હા એ તો સાચી વાત કીધ તમે વાંધો નહી સારુ ચલો.
હા સારું....
પછી વાત કરીએ.